હમ કેવું છે એડમિશનનુ? હા કેવું છે એડમિશનનુ?
એડમિશનમાં મેમ આજે પણ એક ન્યૂ સ્ટુડન્ટ આવ્યું એમનું ડેમો પત્યો છે, ને પેરેન્ટ્સે એવું કીધું કે સો મંડે એ લોકો ફીસ પે કરશે.
વાંધો નહીં હ હા હા હા. બીજું કઈ અપડેટમાં હમણાં.
અપડેટમાં આગળ જે ત્રણ પેરેન્ટ્સ આવી ગયેલા ખરા પણ હજુ કોઈ રિસ્પોન્સ નથી તો એકવાર એમને કોલ કરી જોઉં, જો આવે તો ઠીક ને તો પછી એટલે એક જ વાર આવેલા છે એકવાર આપણી રીતે ફોન પર એક્સપ્લેન કરી જોઈએ કે તમને શું પ્રોબ્લેમ છે. ને ડેમો માટે બોલાવીએ.
ઓકે ઓકે, વાંધો નહીં વાંધો નહીં. ડન ડન મેડમ આવ્યા હતા આજે
હા મેડમ આવેલા હતા તે ઉપરનુ માટે વિચારતા હતા. તે જોઈ ગયા, એક બે બીજા ભાઈ હતા તે કંઈ અ વચ્ચે કંઈ પાર્ટિસિપેટ પાર્ટિસન કરીને કંઈ ત્રણ ક્લાસીસ બનાવવાના. એના માટે કંઈ જોતા હતા અને તે પ્રમાણે કીધું છે કે આગળ આપણે ડીસ ને અ સ્ટુડન્ટ માટે પૂછયુ કે હાલમાં કેટલા છે. નવા એડમિશન માટે કેવું છે? તો
ઓકે ઓકે. બરાબર બરાબર.
એક જ મિનિટ હા મેમ બે મિનિટ હલો.
હા બોલો બોલો.
કઈ નહિ મેમ તે અ ફના મેમ જોડે વાત થઈ, બધું ઉપર જોઈ પણ ગયા. અને કદાચ એક વીકમાં બધું સેટઅપ થઈ જશે. તો આપડે ફસ્ટ જૂન થી ઉપર ચાલુ કરશું.
બરાબર ઓકે ઓકે બરાબર છે. હ હ હ હ હ પછી નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે ચાલુ કરી દઈશ. એટલે ઓકે ઓકે.
થયા છે. તેમાં આપણે ત્યાં કીટ હવે પૂરી થવા આવી છે. તો આ એક બેઝિકની જ છે હવે. તો કીટ તમે ફરમ મેમ જોડે તમારી વાત થાય તો તમે પણ કહેજો ને પાછું આવવાનું થાય તો હું પણ મેમને રિમાઈન્ડ કરાવીશ, કે અમને કીટ લઈ આપું. ને ઉપરજો સેટપ થાય, તો આપણને જે કઈ ઘટતું સામાન હોય તો મેં તમને એકવાર મળીને શાંતિથી કહું કે આપણને શું શું જોઈએ છે. તે પ્રમાણે તમારી વાત થાય મિટિંગ થાય તો આ એટલું મેમ જોડે વાત કરી લેજો. તો આપણે ફસ્ટ જુલાઈ પહેલાં વસ્તુ આવી જાય. તો આપણે પ્રોપરલી સેટઅપ કરીએ.
ચાલે ચાલે નાના બરાબર છે.
એક તમે આગળ મળેલા ત્યા કે તા પેરેન્ટ્સ મિટિંગ પણ કરવી જોઈએ તો તમે કહેતા હોયટ પછી આપણે પેરેન્ટ્સ મિટિંગ પણ લઈ લેશું. એટલે બે જૂના પેરેન્ટ્સને, હાલમાં ન્યૂ એડમિશન. અલગ અલગ ટાઈમે બોલાવીને આપણે સેટ કરી દઈએ. ને આપડું અત્યાર સુધી નું શું રિઝલ્ટ છે ને આગળ આપણે શું
હમ્મ
હા. ને આગળ એટલે બીજું શું કરવું જોઈએ, તે આપણે બે જન મળીને ડિસ્કસ કરીએ. તો તમને ટાઈમ મળે તો એકવાર અમારા સેન્ટર પર તમે પણ આવો. અને નહીં સેટ થાય તો હું તમને પર્સનલી મળી લઉં.
ઓકે ઓકે, ના ના વાંધો નહી એ આપડ એક વખત, હા હા હા હા એટલે અ અલગ અલગ એક્ટિવિટી છોકરાઓનું થોડુંક એના ઉપર ફોકસ ને એ લોકોનું કરીએ. જેમ બને રીઝલ્ટ વ્યવસ્થિત હશે તો ઓટોમેટિક એડમિશન તો વધશે જ.
હા હા.
નહીન તો રિઝલ્ટ ઉપર જ છે. છોકરાઓ નો રી
હા ને મને એપ્લિકેશનમાં સમ્સ થોડુંક હજુ પણ પ્રોબ્લેમ થાય છે. તો એક બે દિવસ જો તમને ટાઈમ મળે સન્ટર પર, તમારા સ્ટુડન્ટો ઓછો હોય. તો ખાલી મને સ્ટેપ બાય સ્ટેપ મેં વિડીયો લઈ લઉં. કે ફર્સ્ટ તે બચ્ચા લોકોનું આવે તો, ઓપન કરીએ પછી કેવી રીતે કરવાનું. થોડુંક તો આવડતું જ છે. પણ કોઈવાર અ બચ્ચા જોડે હું બતાવ્યો ત્યારે કન્ફ્યુઝ થઈ જાઉં. તો એકવાર મને પ્રોપર આવીને બતાવી જજો તો આગળ પેલું શું કે વધારે મેં એ લોકો પર ધ્યાન આપી શકું. એના લીધે થોડુંક ઓછું ધ્યાન આપાય એપ્લિકેશનના લીધે.
નહી નહી એ તો હું તમને પર પરફેક્ટ પહેલેથી થ હ બધું એક્સપ્લેન કરીશ કે આ રીતે હું છે એટલેમને આઈડિયા તો આવી જશે. વાંધોની આવે, હમ હમ હમ.
ને બીજું મેમ કે હવે મારા અમુક સ્ટુડન્ટ છે એમનો સ્ટુડન્ટ કોડ આવી ગયો છે. તો એ પેરેન્ટ્સનું એવું કહેવું છે કે લોકોને આપણે ન્યૂ એટલે હવે ડિજિટલ ટુર્નામેન્ટ પાછી થશે, તો હાલમાં ત મેં હા પાડી દીધી છે પણ મેં તમને પૂછ્યું કે પાછી એ લોકોની આવશે ખરી ટુર્નામેન્ટ?
હા એ આવશે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવનની અંદર એ લોકો પાર્ટિસિપેશન કરી શકશે અત્યારે તો નહીં પોસિબલ થાય હવે તો કારણ કે જતી રહી છે, એટલે હવે જ્યારે બી નેશનલ લેવલ કોમ્પિટિશન આવે ત્યારે એ લોકો પાર્ટિસિપેશન કરી શકે છે એ અંદર.
એટલે એક વર્ષની ફીઝમાં હજુ આવશે ખરીને ને એવું, હા એકવાર આવે તો પણ વાંધો નહીં પણ પેરેન્ટ્સને એવું થવું છે કે ન્યૂ એક્સપિરિયન્સ સ્ટુડન્ટને મેઇડો એમ.
ના ના ના એ આવશે તો ખરા જ અને એ બી આપડે છોકરાઓને બધાને એક સાથે જે કોમ્પિટશન જે નવા સ્ટુડન્ટ છે એ લોકોને બધાને એક સાથે જ આપણે ક કોમ્પિટિશનમાં પાર્ટ લેવાય શું.
હા, ને મેમ અમુક પેરેન્ટ્સના જેડે કાઉન્સેલિંગ માટે કોલ આવે છે તો એ લોકોનું એવું માનવું છે કે સ્ટુડન્ટને સ્કૂલનું થોડું ગણાવે છે, કે ટેબલ્સ કરાવ્યું છે તો આપડે શું કહેવાનું કરાવીએ છીએ એવું કહેવાનું છે ટેબલ્સ માટે.
હા ટેબલ્સ માં કેવું છે ક એ લોકોને સમજાવી શકી શીખવાડી શકી પણ, એને એના ઉપ ઉપર આપડે કેટલું ફોકસ ના કરીએ કે જેટલું સ્ક આપડે સ્કૂલમાં થતું હોય કે પેરેન્ટ્સ આપી શકીએ, આપડે એક સબ્જેક્ટ મીન્સ કે એક પાર્ટ તરીકે સમજાવી શકીએ પણ એમ એના ઉપર એમ કન્ટિન્યુ નહીં કે ટેબલ કરાવી જ દેશું અમે ત
હા એટલે એવું કહેવાનું કે હા કે એવું કહેશું કે અમે કોશિશ કરશું કે એ લોકોનું જે સિલેબસમાં જરૂરી છે તે ટેબલ તમે કરો, જો પછી નહીં આવશે તો બચ્ચોને પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી.
હા હા એટલે અમે અયથી પ્રેક્ટિસ કરાવશું ડેલી આવી ને તો એક બે વખત તમે, પાંચ દસ મિનિટ એના માટે કાઢવા તૈયાર છે પણ એવું તો નહીં જ કે અમે પછી, અ ટેબલ જ અહીંયા શીખવાડશું છોકરાઓને તમારે ઘરે શીખવાડવાના આ તો અમે, પ્લસ પોઈન્ટ પી એમ.
ઓકે.
હમ હમ હમ હમ હમ હમ. બીજું તો હવે પાછા નેક્સ્ટ ટાઈમ મેડમ આવશે પછી તો ઉપર ચાલુ થઈ જશે એ તમને વધુ પ્રોબ્લેમ નહીં એ બધું સટઅપ થઈ જશે, બેન્ચ બધું લી જશે એટલે તને વ્યવસ્થ બધું થઈ જશે.
હા, ને પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ જે જે છે કે બચ્ચું સેફ રહેવું જોઈએ, એ લોકોને પ્રોપર આમ પેલું શું કેય કે નીચે સેફલી આમ કોઈ જોઈ એ રીતે તો આપડે તેના માટે કંઈ કેવું પડશે પેરેન્ટ્સ મીટિંગમાં. પેરેન્સ મીટિંગ જ્યારે થશે ત્યારે આપડે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના તે એકવાર આપડે બે જેમ મળીને પહેલાં ડિસ્કસ કરી લઈએ. તો પેરેન્ટ્સ આવે ત્યારે અમુક પોઈન્ટ આપડે પાસે રેડી રેય, કે આવે અત્યારે એ ટોપિક પર આપડે ડિસ્કસ પેરેન્ટ્સને કરી શકીએ.
બસ એ જ બધું એ કે તમારા જોત પેરેન્ટસ છે ને એ લોકોને એપ્લિકેશન સમજાવવામાં આવશે.
હા હા. હા ઓકે.
અને સેકન્ડ ડ્રેસ છે ને જીનને ઓલ્ડ પેરેન્ટ્સ એ લોકોને સમજાવવાનો આવશે કે તમારા છોકરા આટલું પર્ફોર્મન્સ આયપુ છે આટલું વર્ક કરે છે એમાંથી કંઈ અપડેટ, તમારે કોઈ પર્ફો છોકરું વીક હોય તો એને આ રીતે કરાવી શકો છો એ રીતનું બધું સમજાવવામાં આવશે.
અને કોઈ પેરેન્ટ્સને સેટિસફેક્શન ની હોય કે મારો છોકરો જ ઉડાલ છે, તો એમને કેઈ શકીએ કે તમને એવું લાગે તો તમે થોડો ટાઈમ વધારે મૂકી શક કો અડધો એક કલાક, ને એક દિવસ વધારે શકો બે ના ત્રણ દિવસ કે ત્રણ ના ચાર દિવસ. મતલબમાં આપડે બને પેરેન્ટ્સને, એ લોકોનું ફીસના બદલામાં સેટિસફેક્શન મળે એ રીતની કોશિશ કરી શકાય, કે જો તમને ડાઉટ હોય કે હજુબજુમાં પ્રોગ્રેસ નથી કે ઓછો છે તો એક પહેલ આપણે પહેલાં સામેથી કરીએ કે તમને એવું લાગતું છે અમારી તરફથી તમારી કોશિશ છે જ. તમને ડાઉટ હોય તો તમે થોડો ટાઈમ વધારે એડ કરી શકો.
હમ એજ જ એ લોકોને આપડે કહી શકીએ કે તમે વધુ છોકરાને મોકલી શકો છો ને કરાવી શકો છો એમ.
હા. બીજું મેમ ફરા મેમને એવું કહેવું હતું કે બને ત્યાં સુધી તમે સ્ટુડન્ટ નવા લાવો, તો એના માટે આપણે બીજું તો શું કરી શકીએ કે, એક તો આપણે જે રીતે પેરેન્ટ્સને પેલું શું કહીએ કે પેરેન્ટ્સ જો હેપ્પી હશે, તો બે પેરેન્ટ્સને વધારે કહેશે એટલે એડમિશન થશે જ. બીજું કે અમુક આપણે ક્લાસમાં એવી એક્ટિવિટી કરાવશું કે બચ્ચોને ઘરથી આવવાનું ગમે, પટલું બોરિંગ નહીં લાગે કે, નવું બો પટલું બર્ધ નહીં લાગે. એના સિવાય બીજું મેમનું એવું કેવું છે કે તમે કશે કે અમુક સોસાયટીમાં જઈને કંઈ ડેમો જાઓ આપો, તો તેના માટે તમે શું વિચારો જવું જોઈએ ખરું કે?
એટલે તેમાં તો કેવું છે કે જોઈએ આપણી પાસે ટાઈમ હોવો જોઈએ ત્યાં લોકો પરમિશન આપવા જોઈએ જે એરિયામાં આપણે જવાના છીએ એ લોકો પરમિશન ના આપતા હોય આવી રીતે કોઈને ડેમો માટે, તો આપણે ના કરી શકીએ ને? એટલે બધું ભેગું થતું હોય બધું એ રીતનું, તો આપણે કરી શકીએ. કે નક્કર તો કંઈ એવું છે નહીં, હવે આપણી પાસે ટાઈમ જ ના હોય અહીંયા જવાનો. ત્યાં જઈને કરું શું આપ આપણે બે જણા જઈને શું કરવાના? આખી ફેકલ્ટી આવે તો કંઈક બેનિફિટ છે ખરુ કે બેનિફિટ બધાને થવાના આમ લલેગ્ન થોડોક થવાનો છે.
એ પણ ને મેમ એકચુલી હવે કદાચ મે મારી રજૂઆત કરું તો મારાથી સોસાયટી મારી મોટી છે, પણ ત્યાં મારાથી આ રીતે સેટઅપ નહીં થઈ શકે કે તમે આવો બેસો. પેરેન્ટ્સને ભેગા કરવું બી થોડું મુશ્કેલ છે એમ.
હા એ એજ એજ કહુ છું તે બધું એક ટફ છે. વાત થઈ શકે પણ એટલું બધું હંડ્રેડ પસેન્ટ
નહીં આપી શકીએ. હા, કોશિશ કરશું જો કંઈ પોસિબલ હોય તો. પણ એમાં એવું છે કે બધા સોસાયટીના બચ્ચાનો એજ ગ્રુપ પણ અલગ-અલગ હોય ને. કોઈ પેરેન્ટ્સ ઓલરેડી જાણતું હોય પણ ઇન્ટરેસ્ટેડ નહીં હોય. તો પેલું આવાનો ટાઈમ એ લોકો એવું કહેશે કે, અ મને એ ની ટાઈમ સેટ થાય કે નથી કરાવવું, તો મતલબ નહીં, એના પર ફોકસ.
એ જ એ જ, એના કરતા જે લોકો બહાર થી સીધા આવે, જેમ કે રેફરન્સ ઉપરથી જ આવે
હા, એના કરતાં એક વસ્તુ એ આપણે માં છે કે, બચ્ચામાં જ એવું પર્ફોમન્સ આપીએ. કે એ જ પેરેન્ટ્સ શું ખુશ થઈને બે પેરેન્ટ્સને વધારે કે
હમ્મ હ, આમ એડમિશન આડે ક્રિશવને કે મને ટ્રોફી આઇવિ બી નથી. તો આજ કા આજે હતો ડેમ મારો નો ન્યૂઝ મળ્યા કે એનો રેફરેન્સ જેમ પ્રિપેર હતું, કોક નુ પરફોર્મન્સ સારું હતું. તો મળવાનું છે રિઝલ્ટ
તે પણ ને આપડી ભલે બુકમાં અમ અમુક અડધી બુકે એ રૂકની એક સીટ આવે કે જે મારી બચ્ચાઓનું પર્ફોમન્સનો ખ્યાલ આવે. પણ આપણે વીકમાં એવું કરીએ કે મંથલી એક પેપરમાં એક ટેસ્ટ લઈ લે. એક ટેસ્ટનું પેપર આપણે ઘરે પેરેન્ટ્સને સાઈન કરવા માંગીએ તો પેરેન્ટ્સને બી ખ્યાલ આવશે કે આ એને મેન્ટલી કલર છે, આટલી મિનિટમાં કલર છે. ને આટલું એનું પેપર છે. તો પેલું પેપર તો રહેશે જ તે સિવાય એક પેપર આપણે આપણી રીતે સેટ કરીએ તો વ વધારે પેરેન્ટ્સને ખ્યાલ આવેશે. કે એ લોકો પર્સનલી પણ ધ્યાન આપતા છે બુક
ના ના સો ટકા
ને જો પેરેન્ટ્સમાં કોઈ બચ્ચું વધાર વીક હોય તો ડાયરેક્ટલી જ ફોન કરી કહી શકાય. કે અમારે કોશિસ ચાલુ છે, પણ થોડુંક તમારેતે ભી તમે ઘરે કરાવની કોશિશ કરજો. સ્કૂલનું બર્ડન નહીં પાડવું જોઈએ પણ તમારે તે થોડુંક કહીજું કે થોડુંક વધારે ધ્યાન આપ
ના ઓકે ઓકે ના બરાબર છે. જોવા જોવું છે. જોશું જોશું, પાક્કુ પાક્કુ, કંઈ નહીં કંઈ નહી, બીજું કઈ અપડેટ હોય તો મને કહેજો. એવું કંઈક આપડે પાછું ફોન કરએ.
હા પેરેન્ટ્સ મિનિંગ થાય તે પહેલાં તમે એકવાર ટાઈમ કાઢો. તો આપણે ચર્ચા કરી લઈ કે શું આ પેરેન્ટ્સ જોડે ડિસ્કસ કરવાનું છે કેટલા ટાઈમની રાખવાની છે કયા ડે રાખવાની છે. તે પ્રમાણે ફરમ એમને બી મેં ડી લઇ આપા.
હા વાંધી ની ઓકે ચલ હા બાય.